હેલો.
બોલો.
હેલો.
બોલો હલો અવાજ આવે છે મેડમ. બોલો ગુડ આફ્ટરનૂન મેડમ.
કેમ છો?
ચાલ બટ મજામાં.
હ આજે આપળે ઋતુઓ વિશે વાત કરીશું.
હલો તો.
હ શિયાળો છે ઉનાળો છે ચોમાસુ છે. હ તો શિય શિયાળાની ઋતુ તમને કેવી લાગે?
શિયારાની ઋતુ અ સારી લાગે મેડમ.
હમ શિયા હા શિયાળામાં ઠંડી લાગે. હ નવ અ સ્વેટરો પેરવા પળે શિયાળામાં ખાવાની મજા આવે.
મજા આવે હા.
હં હં તમને ગમે શિયાળુ?
ગમે ન મેડમ.
હમ્મ તમારી ફેવરિટ અ ઋતુ કઈ?
મારી ફેવરિટ રીતુ હલો.
હાલો.
હા બોલો.
તમારી ફેવરિટ ઋતુ કઈ?
ફેવરિટ ઋતુ શિયાળો મેડમ.
હમ્મ, કેમ શિયાળો બોવ ગમે તમને?
શિયાળામ શારુ પડે. ઉના ઉનાળામાં બહુ ગરમી લાગે ને એટલે મારાથી ગરમી સહન ના થાય શિયાળામ એટલે.
હા શિયાળામાં ઠંડક લાગે ઘરમાં બી બેસવું ગમે. હ બહાર નીકળવું ગમે ફરવા ફરવા માટે પણ શિયાળો સરસ.
સરદ.
હ ઉનાળામાં તો ગરમીમાં તમે ક્યાંય જઈ ના શકો. જયારે શિયાળામાં તો તમારે જયારે જવું હોય ત્યારે બહાર નીકળી શકો.
એ વાત બરોબર તમારી
હમ્મ હા અને ઉનાળામાં પાણીની બી એટલી આમ સોર્સ પડે બહાર નીકળીએ તો આપડે. અન ચોમાસામાં તો ક્યાંય જઈએ જ ના શકીએ આપડે.
જઈએ જ ના એટલે.
પણ બિચારા ખેડૂતોને ત્રણેય ઋતુની જરૂર છે.
હા મેડમ ત્રણેય ઋતુ તો એનું કામ કરવાની જ ને આપને ગમે કે ના ગમે. એ ત્રણ, ત્રણ ઋતુ થોડી અટકી રે છે
હા પણ જે શિયાળામાં તાજી તાજી લીલોતરી ભાજી ખાવાની મજા કેવી આવે?
સરે હમ્મ
શાકભાજી બી શિયાળામાં સરસ મળે ને ઉનાળા કરતા.
હ આવે હ એ તો દે જ ને મેનેમ તમારી વાત હાચી તે
હમ્મ, કારણ કે શાકભાજી વગર તો તમે શું ખાવ ઉનાળામાં જે શિયાળામાં જે શાકભાજીનો ટેસ્ટ આવે ને ઉનાળામાં તમને શાક જોવા નય
હ હા એ તમારી વાત હાચી છે.
હા તમારે ત્યાં વરસાદ પડે બાર ચોમાસામાં ઘરમાં
પેલા પેલાં પલટું તું હમણાં તો નહીં પલતું. પાણી નઈ પડતું.
હ એટલે પાણી ના પડે એના માટે કશું કર્યું હશે ને તમે?
એના માટે અમે તાલપટલી લગાયી તી.
હ તાલપત્રી નાખો એટલે વરસાદના આવે એમ ઘર
નાવીનમ ના આવે મેડમ પાણી ના નાવે.
હા એજ ને હા એટલે ઉનાળામાં તો કેવું કે કે ઉનાળામાં ગરમી પણ એટલી લાગે પાણીનો સોર્સ એટલો પડે એટલે ઉનાળામાં તો જો બર્મની ટ્રીપમાં જવું હોય તો ના ગમે
ના ગમે મેંમ. હ એ માર એમા, એક બે કિલોમીટર તમ, તમને ચાલવાનું કેને તો તમારી તી તલાય ભી ની
હ, અને શિયાળામાં પણ શ્વાસ વારા બિચારા પેશન્ટો હોય જે દર્દીઓ હોય, એ લોકોને બી તકલીફ પડેને.
એ એ લોકોક એ લોકોક હ ને લોકોને તબ્લીિક ભડે મેનમ
શિયાળામાં કારણ કે લોહી જાડુ થઈ જાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે એ લોકોને
પરે પરે પરે, મેડમ તવારી વાદ હા
હમ્મ હમ્મ હા, અને ઉનાળામાં પણ બહું ગરમી થાય તો એટેક આવે. એમાંય, ગભરામણ થઈ જાય.
એ એ હા હાચી વાત છે, મેડમ તમારે.
હા, બોલો બીજું શું કરો છો, તમે અત્યારે હલ?
મે મે મે દો તો બાદ ગયાઠો દોવા
હમ્મ હમ્મ હમ્મ તો ત તમે અ ત્રણેય ઋતુઓમાંથી તમને શિયાળો વધારે ગમે એમ ને.
હા ઠિયારો ઠિયારો
હા, ચોમાસામાં પણ તમે બહાર ફરવા નીકળ્યા હો તો, આજુબાજુ લીલોતરી જોવાની મજા ના આવે?
મે હ, મેદમ મદા મદા આવે બ બણ એ લિમિતમાં આવે તો મજા આવે મ ધોધમાર પડ પડ કરે, તો ધો તો આદુબાદું કેટલા લુકનુ નુકતાન થાય?
હા, અત્યારે તો બધે પાણી પણ કેટલા ભરાઈ જાય છે.
ગો કોઈને ગાડી નું નુકતાન દાય, કોકને બાઈક નું નુકતાણ દાય. કોક નું કાચું મકાન હોય તો, એક કાચા મકાનમાં હ પાણી ભરાઈ જાય કાચુ મકાન પડી જાય તો, કોક કોકનું કેટલું બધૂ લો
અને બિચારા જે ઝુંપડપટ્ટીમાં રહેતા હોય એ લોકોને તો ઘરમાં જ અંદર પાણી ઘૂસી જાય.
હો હ હમ મેડમ પાટણ માં એવુંય થાય છે પાટણમાં. પાટણમાં જમીન જોવાની હમ પાટણ. પાટણમાં જમીન જોવાની હ. ને જગ્યા જગ્યા એ પાણી ભરાઈ ગયેલા છે.
બરાબર તમારે ત્યાં એવું થાય છે.
ના ન ના ન મેડમ. અ મોઉ નહી થતું ધોધમાર વરસાદ પાડે તો બધૂ પડેય જાય.
હા એટલે આવા જવામાં પણ તકલીફ પડે ને પાણી ભરાઈ જાય તો.
તકલીફ પડે મેડમ.
બરાબર બરાબર હા હા અત્યારે તો. પણ ક્યાં વરસાદ છે જુઓ ને.
છે તો ખરો મેડમ પણ પણ એટલો બધો નહિ.
હા એટલે અત્યારે હોવો જોઈએ એવો વરસાદ નથી ને અત્યારે.
ન નોર્મલ છે.
જો આજે પાછો વરસાદ નથી તો ગરમી લાગે છે.
એ એ ઓટો મે અય અય તો. અય તો ઠંડક લાગે છે. બે બારણાં ખુલા કરીને બેઠો છું શાંતિથિ.
હ. પણ એ તો પવન આવે એટલે બાકી અજુ જમીન જોઈએ, એવી ઠંડી નથી થઈ ગઈ.
અ અયતો ઠંડી ની તી મેમ.
હા. જે એને ચાર પાંચ-કલાક જે વરસાદ મલવો જોઈ ને, એ વરસાદ નથી મલતો જમીને.
બોવું વટછાદ પડે, તો ખેડૂતોનું નુકથાન થાય.
હ અ એ વાત તો છે કે, ખેડૂતોનો જે પાક કર્યો હોય એમાં નુકશાન થાય.
એ. નો નોર્મલ જોઈએ, એટલુ વયસાદ પદે ને. નો દો ખેડૂતોને ખેડૂતોને નુક ત તઈ ટ હલો.
હા, અવાજ આવે છે ને.
હા, ખેડૂતોને નુકથાન થાય તો આપ આપને ખાવા-પીવા માટે તપલીક બી પડે ને.
હ અનાજનો ભાવે વધી જાય પછી.
હઅઅ.
હમ્મ.
મ મટારા એ આ અ બટારાએ આટલા મઈના મેનત કરી ઓય. હ એક એક એક લંબર તડાઈન મનુ બગડી જાય. એ એને એને તો કેટલો લોડ થાય.
સાચી વાત છે, સાચી વાત છે. અત્યારે હ અત્યારે તો ચોમાસામાં ચોમાસુ બાજરી એ કરી હોય એ લોકો એ.
હ હ.
એટલે બધી જ બધી ઋતુની જરૂર છે, શિયાળો બી એટલો જરૂરી છે. ઉનાળો બી એટલો જરૂરી છે, ને ચોમાસું પણ.
અ એ તો મેયમ બરાબર, તમારી વાત હાતી. અ અ આ આપ આપણને કોઈ રોતું ન નીય નય ગમટી બરાબર. એરટું તો આવાની તો કરી જ ને.
ના ના સાચી વાત છે, જે કુદરતે જે ઘડ્યું છે એતો બધું એના સમયમાં થવાનું છે જો, ત્રીજા કે ચાર મહિના શિયાળો, ચાર મહિના ઉનાળો, ન ચાર મહિના ચોમાસું. પણ અત્યાર તો ક્યાં અત્યારતો ગમે ત્યાર શિયાળો ગમે ત્યાર ઉનાળુ ન ગમે ત્યાર ચોમાસું. આ કળયુગ છે ભઈ
હવે હ હવે તમે હો આતો વાતો ધોઈ ની કરોટો
લાગે છે, તમને કે શિયાળો, ઉનાળો કે ચોમાસું ચા ચાર મહિના રહેસે એવું?
ના ના ઘરી કો ઉનાળો આઈ જાય, ઘરી કોણ હ
મી લાગે છે, ઘડીકમાં વરસાદ આવે છે, ત્રણે ઋતુ દત બધું જ બારે ન ચારે મહિના થઈ જશે હવે.
હા
ક્યારે બી ઝાપટું આવી જાય, ક્યારે ગરમી લાગી જાય, ક્યારે ઠંડી લાગી જાય
જો કરીયે મેડમ એ એવી આ તો કુ કરાટત
સની ઋતુ છે વારાફરતી પણ એમ કેટલી ગરમી લાગે છે.
હો હ આ આ તો મેડમ આ તો મેડમ કુદરતી વસ્તુ છે. કુદરતી વસ્તુનો કોઈ ઇલાજ નહી. ભ ભગવાનને પ્રાર્થના કરવાની.
હા હા હા હા એજ ને
હા બોલો મેડમ મીધું.
કઈ નઈ
હ તમે જમી લીધો?
હા હા જમી લીધું જમી લીધું હા હા -કેમ છો બોલો બીજું? અત્યાર તો જો વરસાદની વાત કરી તમને તો આજે સવારે થોડીક વાર વરસાદ આવ્યો જો અત્યાર તડકો છે.
હા એતો મેડમ એવું. એતો મેડમ એવું તો રેવાનું એકઠી તારીખ લગીને એવું બોલે રેહ
બચારા પેલા અંબાલાલકાકા આગાહી કરતા તા તો એ એની ઉપરએ લોકો કેવું- કેવું બોલતા તા
હ હ હ એમને જલ્દી આગાહી કરી તી તીન બન -છેલ્લી આગાહી એ
એ ને એમનું સાચું પડતું તું હવે તો પઇ આતો કુદરત છે હવે કંઈક થોડુંક એ થઈ જાય આઘું પાછું હવે
રે રે રે તે લીધે આગાહી કરી દેને
એ તો લોકોને બિચારા ચેતવતા હતા કે આગાહી કરીને કે તમે ચેતી જજો એમ. એ આપડા સારા માટે જ કેતા તા.
એમ એમ તે છેલ્લી આગાહી કરી છેને જલી ભારેમાં ભારે આગાહી છે હલો એલર્ટ આલેલુ છે કોઈ જગ્યાએ રેલ એલર્ટ આલેલું છે બધી ચાલે છે અત્યારે
હમમ સારું ત્યારે ફરી વાત કરીશું આપડે
સારું સારું જય શ્રી કૃષ્ડમ
જય શ્રી કૃષ્ણ
હોવ